હલો.
હાલો.
ચાલો એક કલ્પના કરીએ. જો તમે આખો એક વર્ષ મળે અને એમાં માત્ર એક જ નવો શોખ શીખવાનો હોય. તો તમે શું શીખશો?
હા જો મને કદાચ આખું એક વર્ષ મળે અને એમાં માત્ર એક જ નવો શોખ શીખવાનો હોય તો હું કદાચ સંગીતને પસંદ કરીશ.
સરસ. સંગીત જ કેમ?
હા સંગીત કારણ કે મજા આવે અને કઈક નવું શીખવા પણ મળે એટલા માટે.
જો શીખવાનું શરૂ કરો તો કઈ રીતે કરશો?
આપણે કોઈ પણ વસ્તુ આપણને શીખવી હોય તો એમાં પેલી ધીમે ધીમે આપણને પ્રેક્ટિસ તો કરવી જ પડે.
તમને શું લાગે છે? શોખ સમય પસાર કરવા માટે હોય કે કઈક વધુ?
હા શોખ છે સમય પસાર કરવા માટે હોય કે કઈક વધુ તો એ વધુ જ હોય છે, એમાં બંને આપણને કામ થાય છે
કેવી રીતે?
કેમ કે એ આપણને શોખ એ સમય પણ પસાર કરવામાં થાય છે, અને આપણને મનને શાંત પણ રાખે છે,
જો દરરોજ માત્ર ત્રીસ મિનિટ મળે તો પણ ચાલુ રાખશો,
હા હા કદાચ દરરોજ મને ત્રીસ મિનિટ શ પંદર વીસ મિનિટ પણ મળે તો પણ હું ચાલુ જ રાખું,
તમને શું લાગે છે લોકો શોખ શા માટે છોડે છે,
મને એવું લાગે છે, કે લોકો શોખ એટલા માટે સોય છે, કે અમુક લોકો છે એ સતત એના ઉપર ટકી રહી શકતા નથી.
કઈ નવું શીખવાનું સૌથી મુશ્કેલ શું હોય?
આપ આપને કઈ પણ નવી વસ્તુ શીખવી હોય કે નું શરૂઆત કરવું હોય તો એની શઆત ખૂબ જ અગત્યની અને મહત્વની હોય છે,
અને પછી
અને પછી એની નિયમિતતા જાળવવી ખૂબ જ જરૂરી હોય છે,
જો તમે એક વર્ષ પછી ખુબ સારા થઈ જાઓ તો આગળ શું કરશો?
હા જો હું કદાચ ઈક્વસ પછી ખુબ સારો થઈ જાઉં, તો હું કદાચ એમાં વધુ શીખીશ અને વધારે આગળ વધીશ.
તમને લાગે છે શોખ માણસને બદલ લાવશે?
હા હા ચોક્કસ
કેવી રીતે?
કારણ કે શોખ માણસને બદલાવે છે, અને એનાથી ધીરજ આવે છે લોકોને.
જો પૈસાની કોઈ સમસ્યા ન હોય તો શું શીખવા માંગો?
હા જો કદાચ પૈસાની કોઈ સમસ્યા ન હોય, તો હું કદાચ ઘણી બધી એવી વસ્તુ તું જે જ શીખવા માંગીશ,
પણ એક જ પસંદ કરવી પડે તો?
હા જો કદાચ એક જ પસંદ કરવી પડે તો હું કદાચ સંગીતને જ પસંદ કરીશ,
તમને લાગે છે શો એકલા કરવો કે લોકો સાથે?
હા હું તો કદાચ બંનેને પસંદ કરું, કે લોકો સાથે અથવા તો એકલા પણ
ક્યારે એકલા પણ એટલે
હા ક્યારે એકલા કારણ કે ધ્યાન માટે
અને લોકો સાથે
હા લોકો સાથે મજા આવે અને કઈક નવું શીખવા પણ મળે.
તમને લાગે છે દરેક વ્યક્તિ પાસે કોઈ કોઈ શોખ હોવો જોઈએ?
હા દરેક વ્યક્તિ પાસે કોઈક ના કોઈક શોખ તો હોવો જ જોઈએ.
એવું કેમ?
કેમકે જીવનમાં સંતુલન રહી અને લોકોને કંઈક ને કંઈક શીખવા પણ મળે.
જો દુનિયામાં બધા લોકો રોજ એક કલાક શોખ માટે આપે તો શું બદલાય?
હા જો દુનિયામાં બધા લોકો રોજ એક કલાક શોખ માટે આપે તો કદાચ લોકો ખુશ રહે અને એ લોકોની યાદશ અને વિચારવાની શક્તિ પણ બદલાય.
તમને લાગે છે લોકો કામમાં વધારે વ્યસ્ત થઈ ગયા છે?
હા આજકાલના લોકો કામમાં વધારે વ્યસ્ત થઈ ગયા છે, જો એ શોખ પણ પૂરો કરી શકતા નથી પોતાનું
તો શોખ માટે સમય કાઢવો
હા શોખ માટે પણ સમય તો કાઢવો જ પડશે કારણ કે એ પણ જરૂરી છે.
જો તમને શીખતા શીખતા ભૂલો પડે તો?
હા જો મને શીખતા સીખતા ભૂલો પડે તો હું ફરી પ્રયત્ન કરીશ અને એનામાં વધુ સારો એવો પ્રયત્ન કરીશ.
શું ઝડપથી શીખવું મહત્વનું છે ખરું?
ના ઝડપથી શીખવું એ મહત્વનું નથી કારણ કે આપણે જેટલું સારી રીતે અને જેટલું સચોટ અને ધીમેથી શીખશું એટલું આપણને બરોબર ફાયદો થશે અને ઝડપથી આપણને શીખશું તો એ વહેલા પૂરું થશે પણ એમાંથી આપણને કંઈ ફાયદો નહીં થાય.
તો શું મહત્વનું?
હા તો એમાં મહત્વ એ છે કે આપણને સતત કરવું જોઈએ
જો તમે કોઈ મિત્રને નવો શોખ શરૂ કરાવવા કહો તો તમે શું કરશો?
તો હું સ તમે એમને કહીશ કે તમે નાની શરૂઆત કરો.
તમને લાગે છે શોખથી આત્મવિશ્વાસ વધે ખરો?
હા હા વધશે ને આત્મવિશ્વાસ તો.
જો તમને એક દિવસ માટે કોઈ પણ શીખવવાનું સુપર પાવર મળે તો શું શીખવશો?
જો મને એક દિવસ માટે કઈ પણ શીખવાની સુપર પાવર મળે તો હું કઈક ખાસ કલા શીખીશ.
તમને લાગે છે લોકો પરિણામ માટે શીખે છે કે આનંદ માટે?
લોકો તો બંને માટે શીખે છે લોકોને પરિણામની પણ જરૂરિયાત હોય છે તો એ પરિણામ માટે પણ શીખે છે અને અમુક લોકો આનંદ માટે પણ શીખે છે.
તો કયું વધારે સારું?
મારા મત મુજબ તો આનંદ માટે શીખવું વધુ સારું છે.
જો શીખવવામાં સમય લાગે તો છોડવો જોઈએ?
ના ભલે સમય લાગે પણ એમને છોડવું જોઈએ નહી.
તમને શું લાગે છે શોખ માણસને વધુ ક્રિએટિવ બનાવે છે ખરું?
હા હા શોખ માણસ ને છે વધધુ ક્રિએટિવ બનાવે છે.
જો તમારે બધા લોકોને એક સલાહ આપવી હોય તો તમે શું આપશો?
હા આ પણ એક સારો ક્વેશ્ચન છે અને પ્રશ્ન છે જો મારે જે બધા લોકોને એક સલાહ આપવી હોય તો હું એમને શું કહીશ તો હું લોકોને એજ કહીશ કે કઈક ને કઈક નવું શીખતા રહો નવું જાણતા રહો અને કઈક ને કઈક નવું પ્રયત્ન કરવો જે લોકોને ખૂબ જ આ ખૂબ જ આગળ આવવાનો ચાન્સ આપશે અને લોકોને કંઈક ને કઈક શીખશે એટલે કંઈક ને કંઈક નવી ઈચ્છા થશે નવું નવું જાણવાનું પણ મન થશે અને આવી જ રીતના કંઈક ને કંઈક લોકો શીખશે તો પોતાનો શોખ પણ પૂરો થશે જે રીતના આગળ વધશે લોકો તો એ પ્રમાણે પોતનો પોતાના શોખ પણ પૂરા થશે અને કઈક નવું જાણવા પણ મળશે
એક વર્ષ પછી તમને શું લાગે કે સફળતા મળી જશે ખરું?
હા આ તમારો જે ક્વેશ્ચન છે કે એક વર્ષ પછી તમને શું લાગે કે સફળતા મળી. જો હું ચાલુ રાખી શકું તો તો સફળતા મળી જ જાય પણ બધાના શોખ તો અલગ અલગ હોય છે કે કોઈક ને કઈક રમત ગમત ન શોખ હોય તો કોઈકને ફરવાનો શોખ હોય તો કોઈકને કઈક ભણવામાં કઈક શોખ હોય કઈક બનવાનો શોખ હોય તો દરેક વસ્તુ એવી નિશ્ચિત નથી કે એક વર્ષ પછી એ સફળતા મળી જ જાય કારણ કે એ તો આપણા શોખ ઉપર નિર્ભર કરે છે કે આપણને કેવો શોખ છે અને એ કેટલો સમય લાગશે અને ઈ કેટલો સમય આપણને દેવા માંગી છે તો એક વર્ષ પછી શોખ પૂરું થઈ જાય એવું આપણે ખાતરી પૂર્વક કહી ના શકીએ પણ પરંતુ આપણ જેટલો મજબ અજબૂત અને મોટું શોખ અથવા તો સપનું હશે તો એટલો જ વધારે સમય લેશે જે આપણા માટે ફાયદાકારક પણ હશે અને આપણને એવું વધુ સારું પરિણામ પણ મળશે જો બધા એવા શોખ બધાના એવા પણ ના હોય કે એક વર્ષની અંદર પૂરા થઈ જાય તો એક વર્ષ થી વધારે પણ લાગી શકે છે અને ઓછો પણ સમય લાગી શકે છે.
હા અને સફળતા મળી જાય અને પછી વ્યક્તિ વધારે શોખમાં રસપ્રદ નથી રાખતો તો પછી શું થશે?
સફળતા મળી જાય અથવા તો શોખ પૂરો થઈ જાય તો પણ એને કાયમ એના ઉપર જ સતત રહેવું પડશે કારણ કે એ પોતાનો શોખ છે તો એ શોખ જાળવી રાખવું પડશે અને પોતાનું એ કામ છે તો એ કામ જાળવી રાખવું પડશે. તો જઈને લાઈફમાં વધારે સારી સફળતા આગળ મળશે.
સરસ આજે વાત કરીને તો મને બ ખુબ મજા આવી.
હા મને પણ વાત કરીને ખુબ જ મજા આવી.